રાધે રાધે હું તો એકદમ મજા મજામાં છું.
હું પણ બસ મજામાં છું. આ છે ને હું આજે મતલબ બેઠી હતી તો, મને આમ થયું કે આજકાલને તમે ધ્યાન આપ્યું છે કે યુવાનોમાં ભક્તિભાવ કેટલો વધી રહ્યો છે નય, ઘણા લોકો તો પ્રેમાનંદ મહારાજના શું કે ને પ્રવચન પણ સાંભળે છે, ભગવદ ગીતા વાંચે છે, અને જીવનમાં શાંતિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, નાની નાની મતલબ નાની નાની ઉંમરના છોકરાઓ હા.
હા, તમારી વાત બિલકુલ સાચી છે, અ પહેલા લોકો માનતા હતા કે આજની જનરેશન માત્ર મોબાઈલ અને સુ સોશિયલ મીડિયા સુધી જ સીમિત છે. પણ હવે ઘણા યુવાનો સવારે ભજન સાંભળે છે, મંદિરે જાય છે અને આધ્યાત્મ ત્મિક વાતોમાં રસ લે છે, અને આ બધું છે ને એ પ્રેમાનંદજી મહારાજના લીધે જ થયું છે કે, આજની જે યુવા પેઢી છે તે ભક્તિમાર્ગ તરફ વધી રહી છે, એમના પ્રવચનો સાંભળી સાંભળીને.
હા, ને ને મને મને તો લાગે છે કે આજના સમયમાં માનસિક તણાવ અ મતલબ એટલો વધી ગયો છે ને આજકાલની જનરેશન પર જેમ કે એમનો અભ્યાસ છે, નોકરીનો છે, ને આજકાલ તો કોમ્પિટિશન પણ કેટલું વધી રહ્યું છે. અને એમના જીવનનો દોડધામ ના છે, દોડધામ એટલી વધી રહી છે કે માણસ એનાથી છે ને થાકી જાય છે તો, ત્યારે એ ભક્તિ અને જે સત્સંગ કરે છે ને તો તેમને અંદર થી આનંદ આનંદ અને શાંત તી આપે એમ
આ વાત તમારી બિલકુલ સાચી છે. કેમ કે ઘણા લોકો છે ને જ્યારે તેઓ ભદવ ભગવદ્ ગીતા સાંભળે ને અ ત્યારે એમનું મન કેટ એટલું શાંત થઈ જાય છે અને ગીતા માણસને જીવન જીવવાની સાચી રીત શીખવે છે.
હા, હા, એ વાત તમે બરોબર કીધી મતલબ મ આમ છે કે, ગીતા માત્ર ભ ધાર્મિક પુસ્તક નથી. એ તો શું કે એટલું અજ જીવનનું અ તેમાં કર્મ, સત ત્ય. ધીર અ શું કે ધીરજ અને આત આત્મવિશ્વાસ અ વિશે સુંદર વાતો કરવામાં આવી છે.
હા અને જે આપણા ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને જે સમજાવ્યું છે ને, એ તો આજના યુવાનો માટે ખૂબ જ ઉપયોગી છે, કે મુશ્કેલ આવે ત્યારે ભાગવાનું નહીં હોય પણ હિંમતથી એમનો સામનો કરવાનો હોય. આપણે એપડા કર્મ કરતા જાવ, ફળની ચિંતા નથી કરવાની. પ્રભુ આપણને અવશ્ય આપ આપણા સારા કર્મનું ફળ તો આપણને સારું જ આપ શે, અને ભગવદ ગી તા માં કેવું આપણને એવું પણ સમજાવાવા આવ્યું છે કે જ કોઈક વાર મનુષ્ય જની સામે એના પરિજનો સાથે પણ એમને મતલબ એવી લડવું પડે, તો સચ્ચાઈના માર્ગ પર ચાલવા માટે તમારે પરિજનો સાથે પણ લડવા તૈયાર રહેવું જોઈએ પણ સચ્ચાઈનો માર્ગ નહીં છોડવો જો
હા, એ વાત તો ખરી જ. તમે કીધી અને હું શું કે કે આજે તમે જોયું હશે કે આજકાલની સેલિબ્રિટી લોકો પણ અ પ્રેમાનંદજી મહારાજના અ પ્રવચન સ સાંભળે છે. એમના માર્ગદર્શન પર ચાલે છે. ફક્ત સેલિબ્રિટી જ નહી, શું કે જે સિંગર છે. બીજા બીજા જે છે. એ લોકો પણ પ્રેમાનંદજી મહારાજ ને ફોલો કરે છે. અને ઘણા યુવાઓને હવે તો છે ને રીલ્સ જોવાની જગ્યાએ અ આ બધી જે આધ્યા આધ્યાત્મિકર્ગ ના જે વિડીિયો હોય ને એ જોવાનું વધારે પસંદ કરે છે. આ એક મતલબ સારો બદલાવ છે. તમે જોયું હોય તો?
બિલકુલ સાચું ક પ્રે પ્રેમાનંદ જે મહારાજને તો જોઈને મને તો એમ જ લાગે કે મને એમના મસા ક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે. એ પ્રેમાનંદજી મહારાજને જોઈને તો આજે કેટલા લોકો લોકોના જીવન બદલાઈ ગયા અને એમ ના લીધે જ જો બધા શ્રીજીનાં શરણોમાં અહ એકદમ ભક્તિમય ડૂબીને શ્રીજીનું નામ જપ કરે છે. તો મને તો બહુ જ ગમે છે. પ્રેમાનંદજી મહારાજ ના પ્રવચનોનો સાંભળવાનું. અને અહ એમને જોઈને મને બહુ જ આનંદ થાય છે. અને અહ કેટલાક લોકો જત ને ખબર છે કે સવાર એ પ્રવચન સાંભળીને જ દિવસની શરૂઆત કરે છે મહારાજના. અને એથી નો દિવસ કેટલો સકારાત્મક પસાર થાય છે ને.
હા આ વાત તો તમે બરાબર કીધી છે. મતલબ મેં એક વાત છે ને ધ્યાનમાં લીધ દી કે જે લોકો ભક્તિ માં જોડાયેલા છે ને તેઓ થોડાક શાંત અને સમજદાર બની જાય છે. ગુસ્સો પણ એ લોકોને ઓછો થાય છે. હેને મતલબ આમ છે કે અહ મતલબ ભક્તિ માણસને આંદરથી અ બદલાવાનું કામ કરે છે. માણસ ધીમે ધીમે નમ્ર બને છે. અને બીજાનો આદર કરવાનું શીખવે છે.
હા. બિલકુલ સાચી વાત કરી તમે અને ઘણા યુવાનો હવે ખરાબ આદતોથી પણ દૂર રહેવા લાગ્યા. લેવાનો પ્રયત્ન કરે છે. કેમકે તેઓ કહે છે કે સારા વિચારો અને સત્સંગથી જીવન સુધરે છે.
હા.
તો જોુઓ ને કે સોશિયલ મીડિયામાં પણ કેટલા આધ્યાત્મિક બધા ક્લિપ્સ આવે છે. અને કેટલા વાયરલ પણ થાય છે. તો લોકો એને શેર કરે છે. અને એકબીજાને પ્રેરણા આપે છે.
હા હા આ વાત તો ખરી તમારી આજકાલ તો સોશિયલ મીડિયામાં પણ આ બધું બધી નાની નાની ક્લિપોથી ખૂબ વાયરલ થાય છે લોકો તેને શેર કરે છે. અને એકબીજાને પ્રેરણા પણ બરોબર કીધું તમે આ વાત અને ઘણા યુવાનો હવે તમને મતલબ ખરાબ આદત તમે કીધું એવી રીતે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. સારા સત્સંગ પર સાંભળે છે. આ પ્રેમાનંદજી મહારાજનું કેટલું સાંભળી રહ્યા છે. અને પેલા લોકો માનતા હતા કે અ ભક્તિ માત્ર શું કે વૃદધ મતલબ વૃદ્ધ લોકોની છે. અ એ પણ હવે તો તમે જોયું હોય કે નાની નાની ઉમરની જે બાળકો છે એ લોકોમાં વધારે ઉત્સાહ જોવા મળે છે.
બિલકુલ સાચું કહ્યું. અને જોુવઓ ને કોલેજના વિદ્યાર્થીઓ પણ તો ગીતા વિશે ચર્ચા કરે છે. કોઈ ધ્યાન કરે છે. કોઈ યોગ કરે છે. તો કોઈ ભજન ગાય છે. અને ભક્તિના માર્ગ પર ચાલવું તો એ ખૂબ જ સારી તેવું છે.
તમે બરાબર વાત કીડી અને આ અને આ બધું છે ને માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે. મનમાં સકારાત્મકતા આવે.
હા એ સાચી વાત છે. પણ મને એવું લાગે છે કે જય્યારે માણસ ભગવાન સાથે જોડાય છે, ને ત્યારે તેના જીવનમાં આશા વધે છે. અને મુશ્કેલ સમયમાં પણ તેને હિંમત મળી રહે છે. કેમકે એને વન પર એના શ્રીજી પર એને પૂરો ભરોસો છે. કે મારા પ્રભુ મારી સાથે કહી ખરાબ નહીં થવા દે.
હા આ વાત તો તમે ખરી કીધી. મતલબ ઘણા લોકો મતલબ શું ક ને કે એ લોકો પ્રવચન સાંભળવાથી એમના વિચારવાની રીત બદલાઈ ગઈ છે. અને તેઓ નાની નાની વાતમાં હવે દુઃખી પણ નથી થતા તમે જોયું હોય. તો
છે ને કે આધ્યાત્મિકતા માણસને સમજાવે છે. જીવનમાં સુખ અને દુઃખ એ તો બંને આવે જ છે. અને બંને થી આપણે શાંતિથી કરવા જોઈએ. કયુંકી જો અ એવો અ એકદમ કાયમી રહેતો નથી. જેમ સુ દુઃખ આખો વધારે સમય રહેતો નથી તેમ સુખ પણ વધારે સમય રહેતો નથી. એટલે આપણા જીવનમાં ભલે સુખ દુઃખ આવે, તો આપણને એને શાંતિથી સ્વી
સ્વીકારી લેવું જોઈએ પણ આ વાત તમારી બરાબર છે સરરી સરસ વાત કીધી તમે.
કેમકે બહુ સુખ આવે ને તો પણ આપણે એકદમ છલકાઈ નહી જવું જોઈએ, અઅને બે મતલબ દુઃખના દિવસો પણ આપણે યાદ રાખવા જોઈએ.
હા તમારી વાત મ ખુબ જ સરસ લાગી તમે આ ખુબ જ સરસ વાત કીધી, અને અ તમે જોયું તો કે આજકાલના માતા પિતા પણ, અ આવી બધી વાતોથી કેટલા ખુશ થાય છે કે જયારે બાળક, સારા મા માર્ગ પર ચાલે અને એ ભક્તિ માં રસ લે ત્યારે.
આ વાત તો બિલકુલ સહી છે. તમારી, અમારા બાળકોને પણ તમે જોઈ લો ને કે એમને એ લોકો નાના હતા ને ત્યારથી જ મતલબ એ લોકોને હું જ્યારે સુવડાવતી હતી ને, ત્યારે હું એમને ત્યારથી જ હું એમને, અ અ લોરીને એ બધા ગીતો સંભળાવવાને બદલે હું છે ને એમ ને હનુમાન ચાલીસા છે, કે પછી કોઈક અચ્યુતન કેશવમવાળું ભજન છે. કે પછી યમુનાસ્તક છે, આ ત્રણ જ મતલબ ભગવાનના ગીતો હું મો વધારે કરીને હનુમાન ચાલીસા ને એ બધું સાંભળતા એ લોકો, તો એ જેવું હનુમાન હા જો હનુમાન ચાલીસા જેવું સાંભળે હ એવા જે એ લોકો સૂઈ જ જાય છે. અને એ લોકોને બાળપણ થી આ મતલબ સાંભળતા આવ્યા છે ને તો એ લોકોને આખી હનુમાન ચાલીસા આવડે છે ભજન આવડે છે. છે, ત તો મને પણ એટલો આનંદ થાય છે ને કે મારા બાળકો પણ ભક્તિના મા અને મારા બેવ બાળકો, બહુ જ મતલબ ભગવાનમાં માને છે બહુ જ આધ્યાત્મિક છે લોકો પણ અને મને બહુ ખુશી થાય છે અને એ લોકોના કેમ કે નાનપણથી જ મેં એ લોકોને હનુમાન ચાલીસા સંભળાવી જ્યારથી એ જનયમાં ને ત્યારથી જ તો એ લોકોને બહુ
ના નહી આ તમે ખુબ જ સરસ કરો છો અને આ ખુબ જ સરસ આદત છે તમારી અને જો આપડા ઘરમાં આવા ભક્તિ નો માહોલ રહે છે તો આપણા પરિવાર સાથે પણ આપે વધુ જોડાઈને રહે છે, અને ઘરમાં પણ સારો માહોલ બની રહે છે, ભજન કીર્ત ન અને સત્સંગમાં જવાથી છે ને સારા લોકો નો સંઘ પણ આપણને મળે છે.
એ તો તમે સાચું કીધું કે સારો સ માણસ નું જીવન બદલી ના ખે છે અને શક્ત ને શક્તિ પણ રાખે છે. જેઓ આપણે જેવા લોકો સાથે ફરશું તેવી જ આપણે આપડું અ આપણી બૂ રહેશે એટલે હંમેશા આપણે સારા લોક સાથે જ ફરવું.
હા સાચું કય્યું તમે આ વાત સારા સત્સગ સંગ માણસ નાજ જીવનમાં બદલાવાનો શક્તિ આપે છે ને અને મને લાગે છે, કે આ બધું ટેકનોલોજીનો સારો ઉપયોગ એજ છે, કે લોકો મોબાઈલ દ્વારા પન વિચારો સાંભળે છે ને.
હા આજકાલ તો સોશિયલ મીડિયામાંથી બી ઘણું જ્ઞાન અને શાંતિ મળે છે, ચાલો તો પછી મળીએ જય શ્રી કૃષ્ણ.